હલો
હલો હલો
હલો
હલો હા બોલ
શુકરઃ.
કસું નહી
એ મજા આવ
હા મજામ તમે
બઉ મજામાં શાંતિ
હા શાંતિ
હે બજાાર જઈને આયા બધા જામ ક્યા થ હતા તમે
બજાર નઈ રાણ ક બાજુ જવાનું હતું પટોળ જોવા
પટોવા જોવા ગયા હતા
હમ
જોઈ ના પટો.
હા જોઈને આયા પટોળા હાઉસ માં.
એ કઈ રીતે બનતાાર પઉટોરા.
પટોળા શું કેહેવાય પટોળા પેલા એ દોરીથી જ બને પેલા. રંગાય બટોળા પેલા એ દોરયો રંગી કાઢાય. પછી હાથેથી. વિંધાય પછી પટોળા બનાવ પટોળા એકી ઊંધી બાજુ ના બંને બાજુ. તેમમ જ હોય.
હા પટોળા આ બાજુ અમે તો રહીએ ને સાઈડ તો પટોળા હાઉસ તો બહુ જ છે. બધ છોકરો નાની નાની હોય ને કામ ના હોય તો પ પટોળ હાઉસ માં જતા રે પટોળ વીણવા જતા રે. તો બટવાન પગારે સારો આવે એમ તો. અત્યારે કામ ના હોય એટલે બધા રીતર જતા ર કામેમાં.
પટોળા તો પાટણમાં બહુ પ્રખ્યા હતા એકલા પાટણ માં જ બનાવાયા.
હા બાર થી બાર ના ઓર્ડર બહુ જ હોય પાટણમાં. ટાઈમ જ થી મળતો બધાને એટલે બહ જ સંખ્યામાં લઈ લે હ પટવા.
હમ પટોળડા તો. પહેલાના જમાનામાં પટોળા ખાલી બે પરિવાર જ બનાવતા હતા અત્યારે બે પરિવાર જ. બનાવે એ પેલા રજવાડા અને મહારાજ જ પહેરતા પટોળા.
હવે તો ગમે તે લગન પ્રસંગ હોય ગમે તે પ્રસંગ હોય તો પટવાની સાડી પ્રખ્યાત. બઉ જ ત્યારે મહિલાઓને બધા ક પટવાની સાડી બઉુ જ ફેમસ. કારણ કે પટોળણ સાહેબ ઓ હલ. હોય સાદી હોય સિમ્પલ હોય આમ લાગે બહ મસ્ત લાગે. લગ્ પ્રસંગ મગ પટોલાની સાડીજ પહેરાય છે.
પાછી મોગી એ હોય ને લાખ થી તો પટોળું ચાલુ થાય.
હા પ પટોળાની કિંમત બહુજ છે.
કેમ કે એમને બનાવવામાં મહેનત બહુ હોય અંદર તાર હોય ને ચાંદી સોના ના.
હા સાાદા હોય ને તો ચાલ અને ક બઉ મોખું પડી જાય પટોળું તો.
અને રેશમથી બને ને હન્ડ્રેડ પસેન્ટ પ્યોર રેશમ થી બને.
હા બઉુ જ મસ્તમ રેશમ થ એટલે મુલાયમને. ત્યારે અમે હ હલકી લાગ્યો આપડને એટલું બધું લાગત ન કે ભાણે હાડી તારી. પેલો અમે ફરી જ લાગો.
અને પટોળા તમારે જોતું હોય તો પટોળાનોો ઓર્ડર તમારે બે ત્રણ મહિના. પેલા આપવો પડે તો તમને એ તારીખે પટોળો મળી જાય. પટોળું સાડીઓની દુકાનની જેમ ને કે. ત્યાં મેં ગયા ત્યાં બતા્યા તમને તરત આપી દીધા.
ના પટોવા તો પેલાથી જ બુકિંગ કરાવવી પડે. લગ્ન પ્રસંગ હોય ને એનો મહિના બે તણ મહિના પેલા તો કરાવવી જ પડેને નહી મળતું ટાઈમતો.
અમે પટોળા હાઉસ ગયા હતા ને તો અમે સો વર્ષ જૂનું પટોળું એ જોયું હતું.
કેવું હતું,
સો પટોળા નુ કલર કદી જાય નહી, પટોળું સો વર્ષ સુધી એવું ને એવું રે ફાટી જાય પણ એવું ને એવું જ રે.
કલર એવો નેવ જતો સો વર્ષ સુધી.
હા એ જૂનું થાય જ નહીિ. તમે પેરી પેરીને ફાળો ને તો એ ફાટે બાકી કલરમાં. એનો કોઈ જ કોઈ ડિફરન્સ ના હોય.
કારણ કે પટોળો બનાવવામાં બહ મહેનત જાય હોય એ તો વસ્તી. કારીગરો બહુ જ મહેનત કરે પટો બનાવવા માટે.
હા. પટોળું બે ત્રણ મહિને પ એક પટોળું બને.
હા ટાઈમ બઉુ જ જાય પટો બનાવવામાં એટલે. કારીગરો વધારે જુઓ અલગ અલગ બનાવો બટવા કારીગરો બઉ જઓ.
અને એમાં કોઈ કેમિકલ રંગ આવતો જ નહીિ એમાં. બધા નેચરલ જ કલર હોય,
હા, નેચરલ જ હોય આમ લાગે બી સારું આમ નેચર હોય ને એટલે આપ ગમે બધા પેલા હોય ને ક અલ કેમિકલ આવે તો પછી આપડે જોઈએ, ને તોય આપડે બધો કલર જતો રે બધો
હા, અને કેમિકલ વાળા પટોળા એ સસ્તા મળે એ લોકો કેમિકલ વાળા રંગ વાળા એ પટોળા બનાવે જ છે, સિત્તેર એસી હજાર ન પટોળું પડે એક
હા, કેમિકલ વાહન વસ્તી નહી લેતી પણ જે સાદું સારું હોય ને એ રીત લે
હા, વધારે પટોળ તો એવા છે, પટોળ હાઉસમાં તો કેટલા મોટા મોટા સેલિબ્રિટી આવેલા પટોળું લેવા
બઉ બઉ બહાર થી બાર થી આયા પટોળ જોવાય આવ્યા હ ને કઈ રીતે બને હ ને શું કેવાય ને બધું જોવા ઇન્ફોર્મેશન લેવા માટે પણ હાઉસમાં આવે જ છે, બધા જ
હા પટોળું બનતા બહુ બધી વાર લાગે અને પટોળા જેવું કોઈ સાડી નહીં એમ
હા, પઠવા તારું એટલા બહ જ કિસ્મત ની વાત
હા, બધા પટોળા ના પહેરીએ કે કેમ કે બહુ મોંઘું આવે
હા, એમાં પટેલ ન જે ઊંચી ના હતો જે પૈસાદાર એ લોકોએ તો પટોળ જ રાખ્યા હતો, પસંદ કરે
હા
પટોળ ની સાડી એટલે બઉ જ મસ્ત હોય,
પટોળા તો બઉ જ પ્રખ્યાત છે, બહઉ જ
તમ ગમ પટોળાની સાડી.
પટોળાની સાડી કોને ને ગમે બધા ને ગમે.
હા, હ તો વાદ હાથી છે.
હા, તમે લઈ શતા હોય તો પટોળું તમને સાડી જેવું જ લાગે ના લઈ શકતા હોય તો સોના જેવું લાગે
હા, હા જે ગરીબ લોકો હોય તો બાપડે નાભેરી કરે પણ ગ્રામીણ લોકો હોય ને ટમાટા સારા હોય ને પટોળા લાવવા જ હોય તો
હા, અને એ ફેમિલી વાળા જ ત્યાં ગાઈડ કરે મતલબ આપડે પટોળા હાઉસમાં જોવા જઈએ, ને
હા.
તો જે એમના ફેમિલી મેમ્બર હે ને એ ર્યાસ ત્યાં. મતલબ એનું બધું એજ સંભાળે. અને આપણે જઈએ તો બધી ઇન્ફોર્મેશન એ એરિયા જ આવે કોઈ બહારનું અલાઉડ જ નહીં.
અમુક વ્યાપારી તો કેવું કારા. કે પટોળની સાડી પટોળ સાડી એમ કરી કરીને આપડે જે. ડુપ્લિકેટ માલ હોય ને પણ પૈસા પુરા પૈસા લે પણ ડુપ્લિકેટ માલ પતરાય દે. પણ હા પટ્રોલ લેવું ને તો જોઈ વિચારીને જોવ લેવું પડે પટોલ. માં લઈને જ લેવું પડે બાર ના વ્યાપારી આવતો હોય, એવા ફાય લેવાય જ નહી પું કારણ કે એ લોકો. કેમિકલ વાળ કલર યુઝ કરતા હોય,
પટોળા ની ઓળખ થઈ જ જાય પટોળું ઊંધું હોય જ નહી તમે બંને બાજુથી પહેરી શકો અને જે. કેમિકલ નકલી હોય ને. એક જ બાજુ હોય ને બીજી બાજુ ઊંધું પડે જેમ સાડી બીજી બાજુ ઊંધી પડે એવી રીતે.
પણ તોય હવે બધા કેમિકલ એવા થઈ ગયા હોય, ને કે બંને બાજુ. તેમ જ લાગે તમને લાગે જ નહી કે નકલી પટોળ કે અસલી પટોળું હોય,
એની ઓળખાણ પડી જ જાય કેમકે હંડ્રેડ પસેટ પર. રેશમ થી બનેલ વસ્તુઓને શું કેહેવાય, અને બીજી બાજુ. કાપી એ બીજા કાપડ થી બનેલી વસ્તુ માં ઘણો બધું અંતર આવે.
હા પણ જે ગામડા ની વસ્તી હોય ને એમને ખબર ના પડતી હોય ને એટલે પછી એવું જ થાય પછી.
ગામડા ની વસ્તી લે પણ નઈ ને પટોળું.
પટો લેને પણ અમુક લેતા હોય પાછા.
એ જલ્દી આટલો બધો ખર્ચો ના જ કરે.
હા એ તો સાચી વાતો.
પૈસા વાળા હોય ને તોય ના કારણ કે એક સાડીમ છો આટલા બધા ફૂકવા પણ એમને ખબર ન સાડી. કેવી કે કેવી રીતે બનન કેવી હૈ.
બધા પટોળા હું ઓછા વાપરતા હોય પણ જે ખબર પડતી હોય કે પટોળ આટલું વાપવું હોય આટલું. તો પટોળ જ લે ગમે તે કર પણ પટોળ લેવાનું લેવાનું લેવાનું જ.
હમ અમુક તેમ એમના લગ્ન ના દિવસે પટોળું જ પહેરીને લગ્ન કરતા હોય.
હા અમુક છોકરી લગ્ન પ્રસંગ ગ ને પટો એમાં પટેલી છોકરીને બહુ જ હોય પટો. પ દ.
હા કેમકે એવી ડિઝાઇન બીજે મળે નહ ને.
ના.
હા પટોળામાં જ મળીએ એ જે. રિયલ હોય એ ત્યા પટોળામાં જ મળી રહે બીજામ ના મળીએ ક એમ.
અમુક પટો તો દસ લાખ. પંદર લાખી પોકે હાલું પટોળું હોય ને તો એટલા એટલા લાખી પોકે.
હા સારું પટોળું એનથી આગળ પકીએ કે તમારે લેવું હોય તો.
એક વખત દ પટોળ આવશે ગયા હતા ને તો અમે જોઈલ પટો. પચાસ લાખ નું પટોળું હતું તમે જોુઓ તો બાપ. બઉ મસ્ત હતું અને લાગે ડિઝઇન બી બઉુ મસ્ત હતી. એમાં રેશમ ના દોરા એવા વિેલા હતા તને ખબર જ ના પડે કે કઈ રીતે તમે બુંંદે આશે.
કેમ કે મશીનનુંું કામ નહી બધું હાથનુંું જ કામ એટલે.
હા કારીગર વધારે એટલે બધું હાથ થી જ કરે એટલે ટાઈમે વધારે લાગે. એ પચાસ લાખ ન પટોરોું બનાવતા કેટલો ટાઈમ લાગ્યો હતો ચાર મહિનાનો ટાઈમ લાગ્યો હતો.
હા પાછા અંદર સોના ચાંદી ના તારે આવે એટલે મોંઘું તો થાય જ
હા. સોનાના બહુ હતા ત ચાંદિકા હતા સોનું તો હતા કેટલું મોખું થઈ ગયું પાછું
હમ અત્યારે સોના ચાંદી ના ભાવ આસમાને જાયમ હૈ.
હા બહુ જ મોકું થઇ ગયું મને લીધે જ. પટોળું મોફું હતું પાછી બઉુ જ મોફું હતું આ બુક પટોળ કેમે લાગ્યા. કરોડો દઢ કરોડે પકડીએ કે હારું જન જોતું હોય ને ક્યાં .
હા. કેમ કે એમના સિવાય કોઈ પટોળું બનાવી શકતું નહી અમે ત્યાં ગયા હતા ને તો એમને કીધું તું કે બીજા બધા દેશો એ ટ્રાય કર્યું તું ને તોય એમનાથી નથી બન્યો અને જે એમનાથી જે કટકા બન્યા હતા ને એ ત્યાં સો રસો પીસમાં મુંકેલાત.
હા બાર ના દેશોથી ને પટોળાની બહ માંગા આવે એટલે પટોલો આવ ને પાટણનું જ લે પાટણ પ્રખ્યાત છે.
બધા બીજે બહાર થી બહાર થી આઈને પટોળા હાઉસ ની મુલાકાત લેતા ફોરેનરો ને બધા
હા એ પબ્લિક બહુ જ આવે પટોલાવની મુલાકાત લેવા માટે. આમ સર ગાઈડલાઈન કરતા હોય ને સર બહુ મસ્ત માહિતી ઇન્ફોર્મેશન બી આત છે.
હા એજ ને.
પટોળા વિશે બહુ ઇન્ફોર્મેશન આપો બધા આ પટોળું હોયને બહાર વિદેશમાં પ્રખ્યાત થઈ ગયો એટલું પ્રખ્યાત.
તો તમને લેવાનું કે તો તમે કેટલા લઈ હકો પટોળા.
મ તો લેવાનું કે હોય તો હું તો એક લઈ કેટલો બધું ભાવ હોય એમ. બઉુ ના લઈ કરીએ આપડે તો.
હ. સારું જોતું હોય તો એક જ લઈએ હકીએ બાકી જેવા તેવા જોતા હોય તો બે ત્રણે આયી જાય.
હાચી વાત એટલે આવશે તમારે એક લેવું હોય લગન છે. ને એટલે લગન પેર લઈએ એટલે બસ તો મેકી દેવાનું.
લેવું હોય તો રિયલ લેવું નહી તો ના લેવું.
હાચી વાત લેવાનું તો રિયલ જ લેવાનું. હું પટોળું લેવા જઉં ને તો તમ ને કઈશ તમે આવજો મારી સાથે હ.
હા.
હા લે મુકુ કોલ બાય.
હા.